હલો. હલો, અવાજ પ્રોપર આવે કે પછી બંધ અવાજ આવે?
કમ્લેટ જ આવે છે વાન. તો નથી હા, આવે છે કમ્પ્લીટ આવે છે.
હવે અવાજ આવે છે કે રેડી.
ના ના કમ્પ્લેટ રેડી અવાજ છે રેડી એકદમ રેડી.
તો આપડે. બરાબર. રેડી રેડી, કાલે આપડે પેપર છે હા, બોલો.
બોલો.
કાલ પેપર છે ને એ વાત ક‌ઉ.
હા હા, હા હા, નથી આવતો અવાજ તમને?
અવાજ આવે કે ની આવતો? આવે છે.
તમારો અવાજ
હા હા, એમ કવ કે આપડે કાલે પેપર છે સી પ્લસ પ્લસમાં. તો શું તૈયારી વગેરે કરી?
તૈયારી તો હવે જુઓ ને ચાલુ જ છે હવે આપડે. આવે છે કમ્પ્લેટ આવે છે અવાજ.
હા હા, બરાબર તમે કરી દીધી તૈયારી કેમ
હા, મેં તૈયારી ચાલુ તો કરી છે હવે આઈ એમપી ક્વેશ્ચન હું જોતો હતો અને છેલ્લા જે આપડે ત્રણ વર્ષના પેપર જે પૂછાવા એ તૈયાર કરવાનો હતો. તમે શું કરવાના છો?
બસ મારો તો વિચાર છે અત્યારે કે જે બે હજાર પચીસમાં જે પેપર પૂછાયું હતું. એનો ક્વેશ્ચન એના ક્વેશ્ચન કરવા છે? કારણ કે એ મારી પાસે આન્સર સાથે જ લખેલા છે અને એક અ લ લગભગ બે હજાર ચોવીસનું પણ છે પછી એ થઈ જાય ત્યારબાદ બીજા કઈક કરીશું. કોઈ અને અંદર આપડે પ્રેક્ટિકલ વગેરે પણ કરવા પડશે ને પેપરમાં તો?
ના ના, પ્રેક્ટિકલને એમાં શું કરવાનું આપડે એમાં તો જોવોને આપડે તમને ખબર હશે કે આપડે જે છે કે આયસી સર બરોબર કિરીટ સર. તો એ સરે આપણને કેવી રીતે પ્રેક્ટિકલ સમજાવે છે કે તમારે એક્સ અને વાય આ બે બેનો સરવાળો જ કરવાનો પ્રેક્ટિકલમાં. એના ઉપરથી જ આપણે પ્રેક્ટિકલ કરવાના તો એ તો હવે આવડે ને ના આવડે. હા.
તો લગભગ આ આમ તો આવડી જશે એમાં ફંક્શનમાં આપણને તે જે સરવાળો જ કરવાનો હશે ને કોઈ પણ પ્રોગ્રામ લખો.
એવું નથી સરવાળો જ કરવાનું એવું જરૂરી નથી પરંતુ હેને જો એમાં કેવું હોય છે કે ઘણું બધું બીજું અલગ અલગ ડિટેલ આવ પચે બે વેરિયેબલ લઈને એનો સરવાળો કરી દઈએ ને તો એ આપણને એ પ્રેક્ટિકલ એકદમ ઈઝી પ્રેક્ટિકલ
થાય અને પાછુ પ્રેક્ટિકલ બને ખોટોના બને જો તમને અંદરનું લો જીકને એવું બધું આવડતું હોય ને તો ઓમ પછી હવે તમે બધું અલગ અલગ કરવા જા ને તો બધું ભેગું થઈ જાય એની જગ્યાએ એક એક જ જેવું પણ બધું અલગ અલગ. તો બઉ સહેલું પડી જાય સમજ્યા.
હ હ. ઈતો બરાબર ને કોઈ આઈ. એમ. પી. ક્વેશ્ચન તમારે.
આઈ. એમ. પી. ક્વેશ્ચનમાં તો હવે કેવું છે ને કે જો તમને પાસે જ થવું હોય ખાલી તો તો પાંચ દસ ક્વેશ્ચનો છે તો એ ક્વેશ્ચન એટલા કર દો તો જો એ પૂછાઈ જાય તો.
બસ તાણ આપણે પાસ જ થવાનું છે આમાં આમાં કઈ એટલા બધા માર્ક માર્કિંગ જોય તું નહીં, કારણ કે એટલું બધું મળવાનું પણ નથી. કારણ તમને ખબર હશે, હા.
પણ હે ને, કેવું છે. છે કે હવે હું તમને ક્વેશ્ચન તો આપી દઉં, પછી પૂછાય કે ના પૂછાય, એની નક્કી નહીં ગેરંટી નહીં. કારણ કે હવે આપણેે જોય તમે તમે હ.
આપડે કદાચ એના રિલેટેડ ક્વે ચન તમે આપશો હા બોલો બોલો.
તો
હા, બોલો.
હા તો હું એમ કેતો હતો કે જો આપડે હમણાં ગણિતનું પેપર આપ્યું બરોબર તો ગણિત ના પેપરમાં આપડે કેવું હતું કે? ઓમ અ દર વખ તે હે ને, એ આપડી જે યુનિવર્સિટી છે ને, તો એમને દર વખતે પેપરની રીત ને એમાં પૂછાતા દાખલાઓ બધા સેમ જ હોય, બરોબર. અ મેં એવું રીતે તૈયાર કરીને ગયું, અને મારા મિત્રો ને પણ, બીજા મતલબ આપડા બીજા મી ત્રણે ને પણ એવી રીતે તૈયાર કરવા કહ્યું. એ બધા એવી રીતે તૈયાર કર્યું, અને પેપર આખું અલગ જ પૂ છાણું તો બધાને એ. ટી. હવે કેટલા હાચું બોલે છે કેટલા ખોટું, એ તો હવે ખબર નથી, પણ બધા એમ કે છે કે, મને નથી આવડ્યું, મને નથી આવડ્યું. અને નથી આવડ્યું એનું કારણ શું કે જૂના પેપરો એમાંથી પૂછાય ને, જે એવું પૂછાણું જ નતું, એટલે
હા, એ વાત સાચી. અત્યારે જો આજે આપડે જે એકાઉન્ટનું પેપર હતું. તે તો હને, બે હજાર ચોવીસમાં જે પેપર હતું, તેની કોપી જ હતી. પરંતુ થઈ એમાં થયું કેઉ. કે અમે જો બે હાજાર પચીસ નું પેપર કર્યું હતું અને બીજું બુક માંથી જ કર્યું હતું, તેના. કારણે, અમે તો ન કરી શક્યા, પરંતુ એટલી ખબર છે કે પાસ થઈશું, તું પાસ. તો થઈ જશું ઇઝીલી, પરંતુ વધારે વધારે જો માર્કિંગ આપણે જોઈતું હોય. તો બે હજાર ચોવીસ નું પણ પેપર અમારે કરવું પડે, પણ અમે એ તો કર્યું જ નથી. અને અત્યારે જો. કા જે આપડે મેથ્સમાં તો અલગ જ પૂછ્યું છે.
હા, એજ ને.
સી ની તો વાત ના કરો, હા.
હા, એજ ને, પાછું કેવું છે કે આપડે હેને, પાછું જે શું કેવાય, હા, હું કાક કેતો હતો તમને. હા, કે આમાં આપડી ભાવના સાથે ખેલવાડ કર્યો, ઓમ જોવા જઈએ ને તો.
હમ્મ, હા, એ વાત સાચી છે.
હવે દર સાલ ઓમ. ઘણા સિનિયરોને એવું બધા કીધું કે, તમે લાસ્ટ ટુ ઈયર ના પેપર કરી દો ને. છેલ્લા બે વર્ષના તો તમે પાસ થઈ જાઓ, બરોબર? તો એના કારણે હેને ત્રણ વર્ષના પેપર કર્યા તા મે તો એ. પાસ થવાનું લાગતું નઈ મારુ, અને પાછું શું હતું કે એવું હતું ને તેમ. આવથી વધારે મુું હોય ને, એમ જ માનું કે છેલ્લા વર્ષના પેપર હોય ને, ઈરા ખાસ કરી દેવા. હું ને ચોપડી માંથી. થી એક દાખલો નતો જોયો, બરોબર? ખાલી પેપરમાં જે દાખલાઓ હતા ને, એ દાખલાઓ તૈયાર કર્યા. અને.
હ
પછી પેપર આપવા ગયા તો ખબર પડી કે ચોપડી માના દાખલાઓ બીજા પૂછાના પેપર માં એ દાખલા એ કે પૂછાણા જાયને, કારણ કે આપણે રીતે જ તૈયાર કરવાની, રકમ તો બદલાઈ જાય. તે ભાઈ, એ રીતનો કોઈ દાખલો જ ના પૂછાનો. એના પછી કેવું થયું કે કે જુઓ, છેલ્લા વર્ષના પેપરમાંથી પેપર નહીં કાઢતા, એના કારણે હવે આપણે પેપરના એ પેપર મતલબ જોવાનું મૂકી દેને ચોપડીમાંથી વાંચીએ તે આજનું પેપર એવી રીતે કાઢી લીધું કે ડાયરેક્ટ આખું પેપર એવું ને એવું બેઠું પૂછી લીધું તમે એમ ના થાય કે, તમે હવે પેપર પતિને જેવા દસો, એવું પણ ના ઈચ્છી હવે, જેમ જે લોકો એ પહેલા પેપર આપ્યું અને બીજાની તૈયારી કરી, તો હવે બીજામાં એમને એમ જ તૈયારી કરી છે કે પેપર માંથી પૂછાનું નથી, ખોટું એમાંથી શું તૈયાર કરવું? એને કરતા કે આખી ચોપડી માંથી જ કરવાનું કરું.
હા તો બસ મેં એજ મેં એવું જ કર્યું છે. મેં એવું જ કર્યું ને મારી સાથે એકદમ અલગ જ થયું તમે જોયું કે આજે પણ એને જે પ્રમાણે પેપર પૂછ્યું તમે તો જો બે હજાર ચોવીસ નું પણ પેપર કર્યું હતું એટલે તમે તો પ્રોપર લખીને આયા. પરંતુ જો મારે તો મે એક તો કે આખો પૂરેપૂરો છોડી દીધું કારણ કે જો ક્વેશન હતો. હા ભલે બે હજાર ચોવીસમાં તો પૂછાય હતો બાર માર્ક નો ચોવીસ માં પૂછાયેલો હતો પરંતુ એને મને તેના વિશે એટલું બધું આવડતું જ નતું બીજા ત્રણ ક્વેશન તો કંઈક અટેન્ડ કર્યા હતા. જે આપણે વાર્ષિક હિસ્સા વગેરે આવે છે. આમનોધો તો તે તોમે લખ્યા હતા હા ત્રણ પ્રશ્ન અને એક થિયરીનોો લગભગ એક પેજ નો લખ્યો હતો બસ બીજું કઈ લખ્યું કલખ્યું જ નથી મેં કારણ કે એટલું બધું મને આવડતું પણ નતું અને કેવું કે જે વાર્ષિક હિસાબો આપણે ગણતા હતા ને એમાં પણ કેવું કે અંદર બીજા સૂત્રો નાખી નાખીને કઈક જવાબ લાવવાના હતા. એટલે એ પણ નતા આવતા તેના કારણે ઘણી બધો ટાઈમ તો એમાં જ વેસ્ત જતો રહ્યો. તેના કારણે થો ટાઈમ પણ થોડો ખૂટ્યો
હા એ વાત તો તમારી સાચી પણ મેં તો હે ને જો કરો યા મરો ની સ્થિતિ હતી મારા માટે તો કારણ શું ખબર હે કે જો પેલા પહેલી વારમાં પેલા દિવસે પેપર કરીને ગયો ના પૂછાનું તો હું બીજા દિવસે એટલી હિંમત, બતાવી કે હું એરું જ પેપર મતલબ જૂના પેપર કરીને જ ગયો અને બીજા દિવસે આખું પેપર પૂછાણું બોલો
તો અમારી સાથે કેવું થયું. મે જે ગણિત ના પેપરમાં અમે કરી ને ગયા તો ના પૂછાણું અને અવે આ એ પેપર જે એકાઉન્ટ ના પેપરમાં આપડે કરી નતા ગયા તો પુંછાણું અને હવે કાલે જે પેપર છે સી પ્લસ પ્લસ નું તેમાં શું થશે એ તો હજી કઈક ખબર જ નથી અને તેની તો કંઈ તૈયારી પણ ઓછી છે, મારી પાસે તો
હવે મારું તો એવું માનું છે કે પેલા આપડે પેપર ના દાખલાઓ મતલબ પેપર ના પ્રશ્નો કરી દઈએ ને
પેપરમાં જે જે પ્રશ્નો છે એરા અને એટલા પ્રશ્નો થઈ જાય ને એના પછી ચોપડીમાંથી આપડે પ્રશ્નો ચેક કરીએ તો એટલે મૂળ શું થાય કે આપડે જો પેપર માં એક વાર બધા પ્રશ્નો કરી દીધા બરોબર એટલે તમને આવડી ગયા પછી ત અ એ પ્રશ્નો ચોપડીમાં ફરીથી આવવાના જ છે કારણ કે ચોપડીમાં નથી જ કાઢ્યા તે એ પ્રશ્નો પાછા ચોપડીમાંવાના નથી. છ તો એ ચોપડીમાં તમે બીજી વાર જયારે ચોપડી માંથી તૈયાર કરો ને
હ
તો તમને બીજી વાર પેલા પ્રશ્નો રિપીટ થઈ જાય અને નવા પ્રશ્નો એ તમે એક વાર જોઈ લો એના કાર જો તમે નવા પૂછાય ને તો ત કાંક તો ખબર હોય કે તમારે ઓમ પછી કેવું થાય કે હવે ધારો કે તમને ખબર છે કે એક ચેપ્ટર છે આપડ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર બરોબર તો હવે પરીક્ષામાં આપડે કન્સ્ટ્રક્ટર જ પૂછાય છે, ડિસ્ટર્બ નથી પૂછાતો માની લો બરોબર
હા હા
તો હવે એ કન્સ્ટ્રક્ટર જે છે તો એ કન્સ્ટ્રક્ટર ચેપ્ટરમાં પરીક્ષામાં એટલું કન્સ્ટર ટાઈપ્સ ઓફ કન્ટ્રક્ટ. કન્સ્ટ્રક્ટર આવી રીતે પૂછાય પ્રકાર સમજાવાના આપડે એના તો હવે દર વખતે એવું પૂછાયો અને આપડે એ તો તૈયાર કરી દીધો બરોબર ડિસ્ટ્રક્ટર આપણે નથી કર્યો. અને હવે ડિસ્ટ્રક્ટર આવી ગયો તો
હા એ પણ વાત સાચી છે. એમ એટલે કરવા તો પડે આપણે બધાં જ. અને અત્યારે તો આપણે જે મેન શું આપણને નડે છે. કે જે આ વચમાં રજાઓ આવી ગઈ ને તેના કારણે જો કદાચ પેલા જ આપણે એક્ઝામ લઈ લીધી હોત તો સારું હતું કારણ કે તે આપણને જે બધું ભણાયેલું હતું એ પણ યાદ હતું. અને આજે બે મહિના જે આપણે જે રજાઓ આઈ ન તેના કારણે જે યાદ હતું એ પણ ભૂલી ગયા. અને પેપર તો હવે એટલું બધું હાર્ડ હતું ન. તેની તો વાત જ ના કરો. મેં આપણે જો હું દસ દિવસ પહેલા જ અહીંયા આવી ગયો કે તૈયારી કરવા. છતાંય મને કંઈ નથી આવડ્યું જુઓ મેથેમેટિકમાં દસ દિવસ પહેલા તો દ એટલો જ ગણી શકો અને જો અ જે કા પરમ દિવસે જે આપડે કાલુ જે પેપર હતું ને એના આગલા દિવસે તો ખુબ જ મહેનત કરી. છતાંય એક દાખલો પણ અંદરથી નથી પૂછાણો. એટલે આવું થયું છે એમ. તો હવે આપડે જે ભણ્યા છીએ હમ હમ. આપણેે જે ભણ્યા છીએ છતાંય કઈ આવડતું નથ ને એટી આવે છે તો આપણે સોલ્વ કઈ રીતે કરશું તે. એ જ મેન પ્રશ્ન છે એમ. કે અત્યારે તો મને ઘણું અઘરું જ લાગે છે મેથેમેટિકમાં.
હા એ વાત તો સાચી છે. પણ મેં એવું પણ સાંભળ્યું છે કે જે એમને એટી આવે ને એ રીપીટરવાળા હોય ને એમને જોડે જોડે બેસાડે અને કાપલી પણ કરવા દે છે. એટલે બીજી વારમાં તો પાસ થવાના ચાન્સ વધી જાય આપણા.
એવું એમ?
સમજયા હા.
હા હા. તો તો તો એ તો થોડીક સારી વાત છે. પણ મરે મને તો નથી લાગતું કે એવું પણ કરવા દેતા હોય. એવું લાગતું તો નથી કે એવું કરવા દે. હમ હમ. બીજું કોકે આજ તમે કોઈ પેપર કર્યા કે નથી કર્યા?
બસ હવે પેપર તો કરવાનો વિચાર હે નહી આજે.
આજે આજે કેટલા પેપર કરશો?
અ વિચાર તો મારો છે નહી પેપરમાંથી કરવાનો પછી હું જોઉં કે મારાથી જો હવે એમને એમ વાંચ ચવાનું ચાલુ કરું તો આખું કાક ત્રણસો પેજની ચોપડી હે. તો હવે ઈતે આપડ સોરી ત્રણસો ની સાતસો પેજ હે. તો સાતસો પેજ તો આપડે ક્યારે વાંચવાના?
ના
ઓકે તો ચલો બાય.
સાત